હમ.
હેલો.
જનકભાઈ કેમ છો મજામાં?
બસ મજા મજા કેમ છો?
બસ મજામાંહા ભાઈ.
હેઉ એમ ને.
હા શું ચાલકો?
બસ ચાલ્યા કરે તમારે?
બસ આ જોુઓ ને વરસાદ ચાલુ છે બેઠા છીએ બારે.
એવું છે એમ ઠંડી હવાલો છો એમ ને.
હમ, ના તો આખો દાળો બળી ગયા.
હા હા સાચી વાત. અમે પણ એજ કરીએ છીએ ઠંડી હવા લઈએ છીએ બાર બેઠા છીએ બાર ના વાતાવરણ માં. અને હમણાં તો થોડા પલળ્યા ને તો કોઈ મજા આ આવી છે મજા આ છેને આવાની તો બઉ મજા જાય ગ હા.
એમ?
અત્યારે પાછા ગરમ પાણી એને આયા ડબલ વખત બોલો. વરસાદમાં તો નાયા નાયા, ગરમ પાણી પણ નાયા.
ના બરાબર.
હમ.
ત જાલ્યા હ બસ અમારે તો જુઓ ને આજ તો પાછું ગેર બાર વાગે લાઈટ ગઈ હતી.
હમ હમ.
પાસેડી બી બદલાઈ હતી.
અચ્છા ડીપી બદલાઈ દઈ એમ
હોવે રાત્રે નાખી ગયા ને પાસે દિવસે હા અમે કેવી રીતે બદલીએ જનકભાઈ
એવું હતું એમ અલા મને એમ કે તમે બદલી નાખી છે ડીપી
અમે કયા બદલીએ એટલે અમારે કેવું છે કે
ડીપી એટલે યાર હમજો ડેસ્ક ટોફ પિક્ચર ની વાત કરું હું તો તમે શું સમજ્યા
ના ના
અરે આપડે મો અરે યાર તમે મોબાઈલ માં પેલા આપણે નહી આવત તું વોટ્સપ ડેસ ડેસ્કટોપ પિક્ચર
હા હા એને ડીપી કેવાય
હા અમે એવું હમજ્યા તમે શું હમજ્યા
અરે હું તો લાઈટ ની ડીપી ની વાત કરું છું.
અલેયા આ એવું હતું એમ
હા હા
મે કઈક ફોટો બોટો બળી ગયો છે એટલે તમે એવું વિચારતા એટલે એવું સમજ્યો પાછું.
ના ના એટલે ડીપી એટલે આમ તો બળી નથી એટલે કાલ બળી ગઈ હતી એટલે નવી નાખી ગયા રાત્રે
હા હં
પછી પાછું આજે અ કંઈક લોડ નતો લેતો ગામમાં એટલે અમુક અમુક ભાગ બંધ થઈ જતો હતો
બરાબર.
એટલે પાસું બદલા લઈ ગયા લોડ વધારે લોડ વાળી નાખી ગયા એટલે લઈ ગયા
એવું કર્યું એમને સો ટકા જોરદાર કર્યું કામ
હમ્મ
કારણ કે એવું તો ગામ લોકોને સર્વિસ તો પૂરી પાડવી એમનો હક છે.
હા હ
અને આપણો હક છે લાાઈટ બિલ ભરવું ટાઈમ સર
હા હા તો ભરાઈ જાય આપડે કે બાકી રાખીએ
ના ના આપડે શું લે બાકી રાખો આપણેે તો એડવાન્સમાં ભરી દઇએ છીએ
અમને એડવાન્સમેન્ટ નહી ભડતા આપડે પણ રેગ્યુલર ભર દ ઈએ એડવાન્સ મા
ના ના
આપણે ભગવાની મહેરબાની ઓછું ઓછું ત્રણસો રૂપિયા આઈ ગયો સાડા ત્રણસો ચારસો
જોરદાર કોણ અમારે તો અહિયાં હજાર હજાર બ બેહજાર રૂપિયા બિલ આવે છે. ઉનાળામાં કેટલું આવે તમારે
ઉનાળામાં અગીયાર સો બારસો રૂપિયા પંદરસો
ઓહો પંદરસો સુધી જાય ગામડામાં
હ હા એટલે એક બે વખત આયુ છે એમ હમણા સરવેઈ મારી બાર મહિનાનું સત્રીસો ચાર સત્રીસો રૂપિયા થીયુ તું બીલ
ટોટલ
હમ ગણા ઘણા ખચ વધી વધીને
ચારેક હજાર હા વર્ષ
ચાર હજારું રેસકુ રે પાંચ હજાર રૂપીયા આવતું હોય બિલ તો સોલર નાખાય ખોટું સોલાર મેં સોલાર નાખવાનું વિચાર્યું હતું
હા હા
હપ્તા ઉપર એમ
અ હ
સરવે ગાડું નો આમ છેલ્લે જીરો જ થઈ જાય છે એના કરતા બરાબર
બરાબર.
સાબું બાબુ હોય તો પછી વિચારીશું.
હમ સો ટકા સાચી વાત કરી.
એમાં પાછું ઇન્સ્ટાગ્રામમાં વિડીિયો જોયો ને એક વખત ખાલી લિંક ઉપર ક્લિક થઈ ગયું તો મારો ચાર દાડામાં ફોન આવે.
હમ હમ
સોલાર લેવાનું છે, સોલાર લેવાનું નથી, મેં કીધું નથી લેવું ભાઈ. અમદાવાદ થી બોલું છું એમ કીધું, હું પાટણથી છું. હમ મારે કીધું નથી સોડાવવી.
કેટલી સબસિડી આપે એમ ના પૂછ્યું?
ઇઠયોતેર હજાર
ઇઠયોતેર ને ભરવાના ચેટલા પંચ્યાસી હજાર?
એ કઈક હતું વીસ હજાર ઓછા થ્યા તા વચ્ચે, ખબર નહિ પહી વાત છે ને મન કહે કરવુ હોય તો કરાઈ દેવાય એમાં, પાછો ભાવ વધી એ ય ગયા. પાસળ થી પેલા યુદ્ધ ના કારણે.
હમ હમ હમ હા એટલે કેહેવાનો મતલબ શું છે.
હમ.
કે જો અ એ તો થઈ જાય પણ ધાબું જોઈએ પહેલા. બે લાખ રૂપિયા એમાં નાખવા પડે.
ના ના આ આમાં પતરા ઉપર એ ય આવે.
પતરા ઉપર આવે પણ મજા ઓછી આવે ને.
મજા ઓછી આવે, એને પહી આ તો ખાલી જોયુ, સરવૈયું કાઢ્યું તું, સસ્તું પડતું જ ધીરું કરાઇ દઈએ એમ.
હા એ વાત સાચી છે.
હમ પણ મ સરવાળે મન તો સરખું જ લાગ્યું, બહુ એવું ના લાગ્યું. ગણતરીમાં મારી ભૂલ હોય.
ના ના સરખું નહી એ ભાઈ એક ભાઈ કેતા તા, અમાર હમ્મ મામલતદાર સાહેબ જ કેતા હતા. એ ચાર હજાર અ પેલા મામલતદાર સાહેબ એક સીએમ હારે સરસ્વતી ના અમે નતું. ફર્નિચર કર્યું.
હા હા.
એટલે એ સાહેબ કહેતા હતા કે તમે સોલર નખાવ તો દર મહિને વધાર નહી પણ હજાર રૂપિયા પણ આવે. એક્સ્ટ્રા ધારો કે હું બિલમાં હવે ધારો કે પેલું નવ ઘર લેવા જવાનું થાય ધારો કે. બિલ આપડે અવ બિલ ઝાઝું બળે નહી અમાર તો.
હમ્મ હમ્મ.
બરાબર તો પછી સોલાર નાખાયેલું હોય ને કદાચ દર મહિને હજાર હજાર જમા થાય તોમાં બાર હજાર જમા ના થાય બાર મહિનાના
હમ્મ.
આ લોન લીધી હોય ને દર મહિને બે હજાર ભર તા હોય એસ્ટ્રા તો બાર હજાર મજરેે મળ્યા હોમાય ખ્યાલા
હમ એટલે એમાં કેશ કેશ કરો ને તમે. તો થોડું ઘણું હફતા ભરી લો ને
હમ્મ.
તો હરખું થઈ રે એમ બે હજાર આવે ને પાછું.
આ પણ તો પાંચ વર્ષે સોલાર છૂટું થઈ જાય કે આનો મતલબ એવો એમ.
બરાબર.
પોચ વર્ષે સોલા છૂટું થાય તો ફરક શું પડે એમ કેસમાં દો પૈસા એટલા કેના જોડે હોય કો તો પહે બે લાખ રૂપ એટલે હોય પણ મલ તો બે લાખ પણ કિ કીટો કાઢવાના એમ આ એસી હજાર કાઢવા તો પડે ને.
તુ બોલ.
એમ વાત પેલું તો સીધે સીધું થઈ જાય એમ.
હમ્મ.
એ વાત હતી બીજું શું છે કો.
બસ રેડી એકદમ.
એ એમ.
વાહ.
શું હમણાં જઈને આવ્યા તમે કેન્દ્ર માં.
હા એ આજ મીટિંગ રાખવાની હતી.
બરાબર.
પણ કેન્સલ રાખ્યું વરસાદના કારણે.
બરાબર.
અને અમારે શું ત્રણ ત્રણ દિવસ બધા ઘરે નક્કી કર્યા હે ત્રણ દિવસ ના કરવાની સાડા આઠે
બરાબર.
તો ભેગા થાય ને એને પ્રાર્થના પછી દસ પંદર બેહે રાખે
ચર્ચા થાય.
ચર્ચા તો બીજી ના અમે નહી કરતા.
કોઈ વાતું જ હો તો ચાલ ને
ના ના આપડે હું કેવા વિચાર ઉભો કરો હ પેલું. વાર થાય અડધો કલાક એટલે પઉ કે આ તો બધું. વાર થાય પેલે દસ મિનિટમાં પતી જાય ને. તમને ગમે એમ એટલે બધા મને થોડાક ઉત્સાહ થયા પછીધું. કરી એક એક વખત બધા લાવો જો આ મળી જાય ને બધાને એટલે એ લોકોને ખબર પડે સિસ્ટમ આ રીતના છે એમ. પછી એ લોકો
આ એ વાત હાચી. બરાબર છે મ એનાથી એક શિક્ષિત વર્ગ તૈયાર થાય
હમ.
બરાબર છે, બીજું કો શું છે?
રેડી એકદમ મજા મજા છે.
તબિયત પોણી વધુ રેડી?
તબિયત રહેણી એ શોકરા સ રહેણી.
એવું છેમ ને.
હા મજા મજા.
બસ સમજ કર હે.
અમનેક ભાઈને મે વાત કરી હતી. એટલે મને કે કોકર બાજુ ભરવા જવું છે બરાબર.
હ હા.
પશ્ચિમ બંગુ તમે કોખરે જેલો કે જો કે હા હ જેે લો છું.
હા.
શું શું જોવાલાયક છે એમ?
હમ.
મ ક્યાં પ્રાણીઓને અંત તમે એક બે સિંહ આપણેધું લાવવાશે.
બરાબર હા.
સીહ, એ પૈ સી વાત કરો. તે શું કરો, તું મસ્ કાઈ નહી કીધું અમારા કધું સોસાયટી છે તે બાર કીધું ભા રાખવાના.
હ
હ સિક્યુરિટી ગાર્ડ ના જોવે.
હ
એ મને કે કોઈ ના આપે એમ.
હમ હમ.
પછીને પેલા માર વાત થઈ તમને હું ટેસ્ટિંગ ઓછા ભાવે કરી આપું. ઓળખાણ તો તમે મને એટલું કરી આપો એ એક બે સી ન.
હા બરાબર.
કે કેવા માાર છો તમે.
હ
યાર મારે સિક્યુરિટી ગાર્ડ ના જોએ, પ્લસ અમારી સોસાયટીમાં કોઈ ઊં કરીને
હા કોઈ ઊંચા વા તો ભૂલી ના શકે.
ના બોલી નથી ને કોઈ આવતા વિચારે એમ. ગમે એવો માણસ આવી ના શકે, હમ. એટલે એક હા એટલે એટલે એટલે અહિયાં ના જવા એમ કે ગા મા ગ છોડે એમ.
હષો ટકા છોડવો જ જોઈએ.
હમ.
કે ભાઈ અહિયાયા સિંહ આમ ખાલી બોર્ડ માર દો ને તમે, તો સિંહ ની જરૂરી નહી સાહેબ. તમારે ખાલી હબળો ના ના સાહેબ. બોર્ડ મારી દો હાલ તમારે સિંહ હજ હાલ લાયા ના હોયને હજુ. તો બારે બોર્ડ લગાવી દો કે અહિયાં રોજ સિંહ આવે છે. એટલે અહિયાયા કોઈ ચાલવું નઈ નહીતર મજા નઈ અખવા તો અંદર આવવું નહિ એમ. રોજ રાતે ઈ આવે છે એ અચાનક આઈ જશે ને તો ખાઈ જશે આટલું લખી દે એમ ખાલ.
બરાબર.
તો તમારે ખાલી એક બોર્ડ ના પ્રતાપે તમારે લીલા લેર થઈ જાય. કોઈ
હા થોડોક ફરક પડે પણ ચોર લોકો શું કરવા ચપાસ કરે કઈ બાત છે કેટલો હે પાઈ કઈ હોય જ.
છોડી દેવાનું, તું નહી પ્યાર આનું પેલુ નતું સલે પે શિયાળે પહેર્યો સિંહ નો પહેર એ વાર્તા તો આપણે બહુ સાંભળી આવી તો.
બરાબર.
તો એવો પહેરવેશ પરાઈ ન કૂતરા ને મોકલી દયા આમ. ખૂંખાર રાખવાનો કુતરો જોડે. જેવું કોઈ પ્રવેશ લાગે ને કે કોઈ પ્રવેશ કરાય એમ છે સીધો જ છોડવાનું એટલે પે વળે જ પડે ને પેલો તોડે એટલે આ તો ના એ પટ્ટીઓ મારે સાહેબ.
આઈ તો ખર
હા એટલે એજ કરાય. બીજું કો ભાઈ.
પપ્પા કેમ ફોન કરે છે?
પપ્પા ફોન કરે તને?
હા હા.
એવું છે હ ફોન ચાલુ છે.
કેજુ એમને.
એ અ તો કીધું ફોન ચાલુ હે.
એકલા માટે જ ફોન આયો હેન.
હા એટલા માટે જ કોલ આવ્યો હતો હવે કડીક રને એમની જોડે વાત કરો.
હા એમની જોડે કરલી હીઈ બહુ જ વાર.
બરાબર બીજું શું છે કોહ?
બીજું મરટવા તો હુંગ આવે શે હવે તૈયારીની હુગની.
સુઈ જવાનુ તારે હવ કરવાની છું ત હ રાત પડી. હા અને વરસાદ કેવો હતો આજનો?
વરસાદ છે માપણીમાં વલ ચાલુ જ છે.
ચાલુ છે એમને બીજું કોય એ ત્યાં શું કરે?
વિધા ને બધા સુઈ ગયા હું એ જાગું છું હવ તો.
હ જેમ.
હવ.
વિશ્વસ હેરાન કરતો હતો લોકો?
હા ત્યાંના આવ આપણે સ્વાધ્યાયમાં હમણાં બધું લઈ જઉ છું ન હું એટલે સ્વાધ્યાયમાં થાયળો.
એવું એમ?
હા સ્વાધ્યાય હારુ પપા આજથી બસ જવાનું છે.
અને બોલેસ લોકો બલો?
લોકો નહી બોલતા પણ આમ સ્વાધ્યાય મ બેઠો અવાજ નહી કરતો.
હારુ કેવાય.
હમણા વિજય ભાઈ વખાણ કરતા હતા કે ભાઈ બોલ છોકરા જુઓ કે બે પણ કે એમને તે મસ બે એમ આવ, મીટિંગમાં લઈ ગયા હતો.
હમ હમ.
મીટિંગમાં એ એક શબ્દ ઉ નહી કર્યો.
બરાબર.
વિદ્યા વિદ્યા ને એક નોટ ની પેન લઈ જોઈએ એમાં લખી જાય બધું.
હમ હમ બરાબર.
ટ લઈ જ પાણી પી પી લે, ડિસ્ટર્બન્સ ના થાય એમ.
હા એવા સાચ, સારું હારી મલ બધાથી હારી. અતારથી જે પાડે એ પડે, એ બોને હલ શીખેવી જ છું.
હમ હમ.
બરાબર છે બીજું.